હલો.
હા અવાજ આવે છે?
હા આવે છે.
હા તમારો થોડો ઓછો આવે છે.
હલો.
હા બસ હવે આવે છે કોમ્પલેટ.
ઓકે.
હા કેમ છો મજામાં?
બસ મજામાં. તમે કહો કેમ છો મજામાં?
હા મજામાં. આજે વિચાર આવ્યો કે ભારતીય સંસ્કૃતિ પર વાત કરીએ. જ્યારે પણ આપણે આપણા દેશ વિશે જ્યારે પણ દેશ વિશે વિચારું છું ત્યારે સૌથી પહેલાં તેની વિવિધતા યાદ આવે છે, અલગ-અલગ ભાષાઓ, ધર્મો, વસ્ત્રો, ભોજન, તહેવારો અને પરંપરાઓ હોવા છતાં આખો દેશ એકતાના સૂત્રમાં બંધાયેલો છે. આજે ભરતની સૌથી મોટી ખાસિયત છે. મને લાગે છે કે ભરતીય સંસ્કૃતિ માત્ર પરંપરાઓનું નહીં પરતું જીવન જીવવાની એક સારી રીત શીખવે છે.
હા, હું પણ તમારી વાતે સંપૂર્ણ રીતે સહમત છું. કેમ કે ભારતની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે. અને આજે પણ તેનું મહત્વ જળવાયેલું છે. આજના દેશમાં દરેક રાજ્યની પોતાની આગવી ઓળખ છે. જેમ કે ગુજરાતનું ગરબા, પંજાબનો ભાંગડો છે, રાજસ્થાનની લોકકળા છે, દક્ષિણ ભારતનાં મંદિરો અને ઉત્તર ભારતના તહેવારો. દરેકમાં ભારતીય સંસ્કૃતિની સુંદર ઝલક જોવા મળે છે. વિવિધતા હોવા છતાં આપણે સૌ ભારતીય તરીકે એક છીએ. એ ખૂબ જ ગર્વની વાત કહેવાય છે.
હા, સાચી વાત છે અને મને તો ભારતીય સંસ્કૃતિની સૌથી સુંદર વાત તો એ લાગે છે કે અહીં વડીલોને ખૂબ આદર આપવામાં આવે છે. ઘરમાં માતા-પિતા, દાદા-દાદી અને અન્ય વડીલોને પણ માન-સન્માન આપવાની પરંપરા છે. નાનપણથી જ બાળકને શીખવ અ શીખવવામાં આવે છે કે કૃપા કરીને, આભાર અને માફ કરજો. જેવા સારા સંસ્કાર શીખવવામાં આવે છે. આ સંસ્કારો જ જીવનભર આપનું માર્ગદર્શન છે.
હા, એતો તમે એકદમ સાચી વાત કીધી. પણ આપણા જે તહેવારો છે, એમાં સંસ્કૃતિનો મહત્વનો એક ભાગ છે. કેમ કે દિવાળી, હોળી, નવરાત્રિ આપણા જે તહેવારો છે, એમાં સંસ્કૃતિનો મહત્વનો એક ભાગ છે. રક્ષાબંધન, ઉત્તરાયણ, જન્માષ્ટમી ઈદ, ક્રિસમસ અને ઘણા બધા તહેવારો લોકો સાથે મળીને જ ઉજવે છે. તહેવારો માત્ર આનંદ માટે નથી હોતા પરંતુ પ્રેમ, એકતા અને ભાઈચારાનો પણ એક સંદેશ આપે છે. આ પ્રસંગે પરિવારના બધા સભ્યો એક સાથે આવે છે, અને સંબંધો વધુ મજબૂત બનાવે છે.
હા, સાચી વાત છે. અને આપણા દેશની ભાષાઓ પણ ખૂબ જ સમૃદ્ધ છે. ભારતમાં ઘણી ભાષાઓ બોલાય છે. દરેક ભાષાનું પોતાનું સાહિત્ય, લોકગીત અને ઈતિહાસ છે. મને ગુજરાતી ભાષા પર ખૂબ ગર્વ છે. માતૃભાષા સાથે અન્ય ભાષાઓ શીખવી પણ સારી વાત છે. પરંતુ પોતાની ભાષા અને સંસ્કૃતિનું સન્માન કરવું ખૂબ જરૂરી છે.
હા.. અને ભારતીય ભોજન પણ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. દરેક રાજ્યની પોતાની ખાસ વાનગીઓ છે. જેમ કે ગુજરાતનાં ઢોકળાં અને થેપલાં, પંજાબનું સરસોનું શાક અને મકાઈ ની રોટલી, દક્ષિણ ભારતના ઇડલી, ઢોસા, રાજસ્થાનની દાળ-બાટી અને બંગાળની મીઠાઈઓ, એવી દરેક વાનગીઓમાં સ્થાનિક પરંપરાની ઝલક જોવા મળે છે.
હા, સાચી વાત છે અને મને તો ભારતીય પરંપરાગત વસ્ત્રો પણ ખૂબ ગમે છે. મહિલાઓની સાડી, ચનિયા ચોળી અને પુરુષોના કુર્તા પાયજામા કે ધોતી આ બધું આપણી સંસ્કૃતિની ઓળખ છે આજ કાલ તો લોકો આધુનિક કપડાં પણ પહેરે છે. પરંતુ તહેવારોમાં પરંપરાગત વસ્ત્રો પહેરવાનો આનંદ જ કંઈક અલગ હોય છે.
હા, એ તો તમે સાચી વાત કીધી. ભારતની સંસ્કૃતિમાં યોગ, આયુર્વેદ અને ધર્મ પણ વિશેષ મહત્વ રહ્યું છે. જેમ કે આજે સમગ્ર વિશ્વ યોગને અપનાવી રહ્યું છે. આ આપણા દેશની એક સૌથી મોટી ભેટ કહેવાય છે. યોગ માત્ર શરીરને જ નહીં પરંતુ મનને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
હા... અને ભારતીય સંસ્કૃતિ આપણને સહનશીલતા, પ્રેમ, દયા અને પરસ પર સન્માન શીખવે છે. જુદા જુદા ધર્મ અને પરંપરાના લોકો એકબીજાના તહેવારોમાં ભાગ લે છે. આ એકતા અને ભાઈચારાની ભાવના ભારતને ખાસ બનાવે છે.
હા અને આજના યુવાનોની પણ જવાબદારી છે જ કે એ પોતાની સંસ્કૃતિને ભૂલે નહીં. નવી ટેકનોલોજી અને આધુનિક જીવનશૈલી અપનાવવી સારી વાત છે. પરંતુ સાથે- સાથે પોતાના સંસ્કાર અને પરંપરાઓ જાળવવી પણ એટલી જ જરૂરી બને છે.
હા. અને મને લાગે છે કે બાળકોને પન નાનપનથી જ ભરતીય ઇતિહાસ મહાન વ્યકિતઓ, લોકકથાઓ અને સંસ્કૃતિ વિશે શીખવવું જોઈએ. જેથી તેઓ પોતાના દેશ પર ગર્વ અનુભવે. અને સારા મૂલ્યો સાથે આગળ વધે.
હા એકદમ સાચી વાત કીધી તમે. પણ ભારતીય સંસ્કૃતિ આપણને માત્ર સારો નાગરિક જ નહીં પરંતુ સારો માણસ બનવાનું પણ શીખવે છે.
હા. સાચું કહ્યું. ભરતને વિવિધતામાં એકતાનો દેશ કહેવામાં આવે છે. અહીં બધા જ ધર્મના લોકો જોવા મળે છે. અને દરેક ધર્મની પોતાની બી પરંપરા હોય છે તહેવારોની. મને ભરતીય સંસ્કૃતિમાં સંયુક્ત પરિવારની પરંપરા ખૂબ ગમે છે. આજે ભલે ઘણા લોકો નાના પરીવારમાં રહેતા હોય છતાં વડીલોનું માર્ગદર્શન અને પરિવારના સભ્યો વચ્ચે નો પ્રેમ આપણને જીવનમાં ઘણું શીખવે છે. અને દાદા-દાદી પાસેથી મળતી જીવનની શીખ કોઈ પુસ્તકમાં નહીં મળે.
હા એ તો તમે સાચી વાત કીધી. મારા દાદા રોજ સાંજે મને અમને રામાયણ મહાભારત અને મહાન વ્યક્તિઓની વાર્તાઓ કહે છે. આ વાર્તાઓ માંથી સત્ય, પ્રામાણિકતા, ધીરજ અને કરુણા જેવા સારા સંસ્કારો શીખવા મળે છે. મને લાગે છે કે આવી પરંપરાઓ જ આપણા સમાજને વધારે મજબૂત બનાવે છે.
હા, સાચી વાત છે. અને ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન પણ ખૂબ ઊંચું માનવામાં આયું છે. આપણા શિક્ષકો માત્ર ભણાવતા જ નથી પરંતુ જીવનમાં સારો માર્ગ પણ બતાવે છે. ગુરુનો આદર કરવો, અને તેમના જ્ઞાનમાંથી શીખવું એ પણ આપણા સંસ્કારોનો મહત્ત્વનો ભાગ છે.
હાવ, સાચી વાત છે. અને અતિથિ દેવો ભવ જેવી પરંપરા પણ ખુબ સુંદર છે. આપણા ઘરે કોઈ મહેમાન આવે તો તેનું હસતા મોં થી સ્વાગત કરવામાં આવે છે, તેમને સંવાન આપવું અને પ્રેમથી જમાડવો. એ ભારતની ભારતીય સંસ્કૃતિની ખાસ ઓળખ છે. વિદેશી લોકો પણ આ વાતની ઘણી પ્રશંસા કરે છે.
હા. અને આજકાલ તો ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. મોબાઈલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આપણા જીવનનો ભાગ બની ગયો છે. આ બધું ઉપયોગી તો છે, પરંતુ મને લાગે છે કે તેની સાથે આપણે પોત તાની સંસ્કૃતિને અમ્મ મૂલ્યને ભૂલવું ના જોઈએ. આધુનિકતા અને પરંપરા વચ્ચે સંતુલન જાળવું ખૂબ જરૂરી છે.
હા, એ તો સાચી વાત છે. પણ આધુનિક જીવનશૈલી અપનાવવી સારી વાત છે. પરંતુ તહેવારો ઉજવવા, વડીલોનો આદર કરવો માતૃભાષા બોલવી, અને આપણા સંસ્કારોને જાળવવા પણ એટલું જ મહત્ત્વનું છે. જોક નવી પેઢી આ મૂલ્યોને સાચવી રાખશે તો ભારતીય સંસ્કૃતિ હંમેશા જીવંત જ રહેશે.
હા. મને ભરતની લોકકળાઓ અને લોકસંગીત પણ ખૂબ ગમે છે. દરેક રાજ્યના લોક નૃ નૃત્યો અને લોકગીતો તેની સંસ્કૃતિ નું પ્રતિનિધિત્વ કરે છે. અને ગુજરાત નું ગરબા, પંજાબના ભાંગડા, આસામનું બિહુ અને રાજ જસ્થાનનાં લોકનૃત્યો સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.
હા. અને મને ભારતીય હસ્તકલા પણ ખૂબ પ્રસિદ્ધ છે. જેમ કે કચ્છની કઢાઈ વારસાનીની બનારસી સાડી, રાજસ્થાનની બ્લોક પ્રિન્ટ અને દક્ષિણ ભારતની હસ્તકલાની વસ્તુઓ આપણા દેશની કળા અને પરંપરાની એક ઓળખ છે. આ કળાઓને પ્રોત્સાહન આપવું પણ આપણી એક જવાબદારી જ છે.
હા. અને આપણે ખાલી આપણી જ સંસ્કૃતિને નહીં, પરંતુ અન્ય લોકોની પરંપરાઓને અહ બીજાની બી સંસ્કૃતિ નો આદર કરવો જોઈએ. આ ભવના જ ભરતને એક મજબૂત અને સુંદર દેશ બનાવે છે.
હા. અને આપણને માત્ર પોતાની સંસ્કૃતિનું જ નહીં હા. એ તો તમે સાચી વાત કીધી. મને મને સૌથી વધુ ગર્વ તો એ વાતનો થાય છે કે ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી રહી છે. આજે ઘણા દેશોમાં યોગ શીખાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. ભરતીય સંગીત, નૃત્ય, આયુર્વેદ અને પરંપરાગત ભોજન પણ દુનિયાભરમાં લોકપ્રિય બની રહ્યા છે. આ આપણા માટે ગૌરવની વાત છે.
હા. અને ઘણા વિદેશી લોકો ભારતના મંદિરો, ઐતિહાસિક સ્થળો અને સાંસ્કૃતિક વારસા વારસને જોવા માટે આવે છે. તેઓ અહીંની મહેમાન નવાજી વિવિધતા અને આધ્યાત્મિક વાતાવરણ થી ખુબ જ પ્રભાવિત થાય છે. આથી ભારતનો પ્રવાસ ઉદ્યોગ પન આગળ વધી રહ્યો છે. અહીં આપણા દેશની ઓળખ વિશ્વભરમાં મજબૂત બની રહી છે. અહ આને પર તો આપણે જેટલી વાત કરીશું એટલી ઓછી છે.
હા. એ તો તમે સાચી વાત કીધી, કે આપણી ભારતીય સંસ્ કૃતિ વિશે જેટલી વાત કરીશું એટલી ઓછી જ લાગશે આપણને. પન મને તમારી સાથે આટલી વાત કરીને વધારે ખૂબ ગમ્યું.
હા મને બી ખૂબ આનંદ આયો. તો હવે ફરી મલીએ.
હા ચલો.
હા હા,